હલો તમને મારો અવાજ. જ આવે છે.
હા અવાજ આવે છે બોલો ને.
મારે તમને એવું કેવું હતું કે અત્યાર લોકા બધા એટલા ફરવા જાય છે તમને ખબર છે.
હં હ અત્યારે બહુ બધા લોકો બધે ફરવા જાય છે, અને કે એમાં ખાસ જગ્યા ઋષિકેશ છે, કે અત્યારે અહીંયા લોકો બહુ જ જાય છે ફરવા.
હા પણ જાય જ ને અત્યારના તો સમયમાં બધા જે માર્ચ થી જૂન નો સમય છે, ત્યારે તો ત્યાંનું વાતાવરણ એટલું ખૂબ સુંદર હોય કે લોકો ખાસ જાય અને આપણે જો જુલાઈ થી સપ્ટેમ્બર માં જઈએ તો તો એટલા બધા ફૂલઝાડ જોવા મળે વરસાદમાં. તો એવી મજા આવે ત્યાં જવાની અને સૌથી સારો ટાઈમ આમ તો મગ રીતે જોવા જઈએ તો તો આપડે ઓક્ટોબર થી ફેબ્રુઆરીમાં જવાનું એ સ્નો પડે તો તો એટલું સુંદર લાગે ત્યાંના બધા પહાડો છે, ત્યાંના ઝરણા છે, બધું બહ જ સુંદર છે.
અત્યારે આ બધા જે અત્યારે મે જૂનના મહિનાઓમાં જે રજાઓ મળે કાં તો ડિસેમ્બરના મહિનાઓમાં છોકરાઓને રજા મળે ત્યારે બધા એમના ને ભાઈબંધો જોડે ખાસતું એ બાજુ ફરવા જાય છે.
હા અને આમ આપડે જોવા જઈએ તો ઋષિકેશ તો ત્યાંથી આપડણે જોને ચારધામ માટે જવાય છે, કે હિમાલયા પર ફરાય પણ બધા ચારધામ કરવા ખુબ જતા હોય અને બધાથી બધા ન સ્ટાર ઋષિકેશ થી થાય ઋષિકેશ બધા પોહોંચે કે તમે કશ બી રીતે જઈ શ. શકો છો કે ટ્રેનમાં જાય એમક આ પ્લેનમાં જાય કે બસ માં જાય બધી રીતે જઈ શકે છે, ત્યાં અને પછી ત્યાંથી બધા ફાટા પડે કે જુદી જુદી જગ્યાઓમાં જવાયાથી.
ઋષિકેશ બહુ જ ખૂબ જગ્યા છે, ત્યાં આમ ગંગા કિનારે આમ બધે હરિદ્વાર જેવું છે, હરિદ્વાર છે, બાજુમાં પણ એ હરિદ્વારે તમને બહુ ભીડ જોવા મળે કે બહુ આમ તમને શાંતિ ના મળે એટલી પણ ઋષિકેશમાં ઓછી ભીડ જોડે તમ ગંગાએ. જે આરતી કરો શાંતિથી બહુ ખૂબ મજા આવે તો અહીંયા બહુ બધા બીજા એ વસ્તુઓ છે જે કરવા છે, જેમકે રિવર રાફ્ટિંગ છે, બંજી જમ્પિંગ છે, બહુ બધા ખૂબ શું કહેવાય વીસથી પચીસ વર્ષના છોકરા. છોકરાઓને તો બહુ ખૂબ મજા આવે એ બધી વસ્તુઓ કરવામાં અને એના માટે ખાસ બહુ સારી જગ્યા છે, કે તેની બંજી જમ્પિંગ એ આપણા ભારતમાં સૌથી ઊંચી બન્જી જમપિંગ છે.
હા કારણ કે ત્યાં પહાડો એટલા એટલે પછી બજી જમ્પિંગ તો થાય જ અને ત્યાં આજુબાજુ જલણાને બધું દેખાય પણ એટલું સરસ કે તમે કરો ને તો એક વાર એ થાય કે બસ હવે આમ જ ખોઈ જઈશું આપડ લોકો કે ત્યાંનું સ્પોર્ટ શો કે. લી જુઓ તમે અને ત્યાંનું ખાવાનું તો ભૂલાય જ નહી કે ત્યાં જાવ તો ખાવું તો પડે જ.
હમ રામ લક્ષ્મણ જઝુલન તમ સાંજ પડે અને તમે ઘાટે જઈને બેસી જાઓ ગંગા કિનારે એ બધું જોતાં જોતાં તમને ખબર જ ના પડે કે ક્યારે તમારો ટાઈમ નીકળી જાય છે, બેઠા બેઠા એટલું સુકૂન મળે ત્યાં બેસીને.
તમે ત્યાં બેસો કો કે એક પહાડના પર હોટલ હોય પછી કેફે હોય ને ખાતા ખાતા એટલો સરસ જોડે બધું જોતા જોતા ખાઈએ તો તો એટલી મજા આવે.
હા હા અહીંયાથી નજીકમાં જ દેવપ્રયાગ બી છે, તો અહીંયા લોકો ઋષિકેશથી એક દિવસ સવારે નીકળીને બધા દે દેવપ્રયાગ પણ જતા હોય એ દેવપ્રયાગ જ જગ્યા છે જહીંથી આપણી ગંગામા રિવર જે છે. એ ચાલુ થાય ત અહીંયા જે અલખનંદા અને ભાગીરથ રિવર છે, ને એ ત્યાંયા બેનું સંગમ થાયને આપણી ગંગા રિવર ચાલુ થાય. એ જે આપડે તેનું જે. દૃશ્ય છે કે બે અલગ અલગ કલરની જે નદીઓ છે. એ બે ભેગી થઈને આપણે એક ત્રીજી નદી જોવા મળે ખૂબ જોવા જેવી વસ્તુ છે.
હા અને ત્યાં જોવા જઈએ તો સંગમ વ્યુ પોઈન્ટ થી જોઈ લઈએ આપણે નદી અને ત્યાંના પછી જુના જૂના મંદિરો જેની અંદર જૂના જૂના કાર્વિંગ કરેલા છે બધું તો જોવું જ પડે કે ત્યાં પહાડો પર જતા રહો તમે ત્યાંના ઘરો જુઓ તો પણ એટલું જુદું ત્યાં ના લોકા પણ આપણા કરતા એટલા જુદા હોય કે બધા જુદા જુદા શહેરમાં જુદા જુદા લોકા જોવા મળ્યા.
અહીંયા બહુ બધા લોકો અહીંયા નીચે સંગમે ઉતરીને સ્નાન પણ કરવા જાય તેનો બહુ અને તેનો જે ઋષિકેશથી દેવ પ્ર્રયાગ જવાનો જે રસ્તો છે એ બહુ જ ખૂબ છે આપણે પહાડોમાં આમ ગોળ ફરતા ફરતા ફરતા જઈએ તહીંયા જ આપણને એટલું મસ્ત દૃશ્ય મળે કે આપણે આપણે આટલું બધું જઈએ છીએ અને આપણને કોઈ ટાઈમનો જ ખબર જ ના પડે કે બહાર જોતા જોતા આપણે ક્યારે પહોંચી ગયા એવું આપણને લાગે.
હ અને તે્યાનું સ્વાદ ત્યાંનું સિમ્પલ ઘરવાળીનું ખાવાનું પણ આપણે ખાઈ શકીએ છે કે પછી આપણે આ ત્યાંનું દાલ રાઈસ કે કશું પણ ખાઈએ તો ખુબ મજા આવે બધું ખાવાનું.
પછી તહીંથી આપણે આગળ આગળ જઈએ આપણે દેવપ્રયાગથી તો તહીંયા રુદ્રપ્રયાગ આવે કર્ણ પ્ર્રયાગ આવે એ બધું આપણે શું કહેવાય આપણે આગળ આગળ બીજે જવું હોય ઉપરની સાઈડ તો આ જે આ બે જગ્યા છે એ બહુ આમ સારી જગ્યા છે કે જયા બધી બધા રોકાય આગળ એમનું રસ્તો એલે યાત્રાથી.
એટલે આપડે હિમાલયામાં જઈએ તો તો મેગી ખાવાનું ના ભૂલાય ખાસ એ છે કે પહાડો પર મેગી ખાવા જાય લોકા કે મેગી નહી તો કે રાજમા ખાવા જઈએ પછી ત્યાં ચાય ગરમ ગરમ ચા ઠંડા ઠંડા વાતાવરણમાં બો ખુબ આનંદ આવે. વસ્તુમાં
હા એક આમ આરામ આમ એટલી આમ ખૂબ જગ્યા છે તહીંયા જ્યાંમ બહુ સારી સારી ટાઉન્સ છે તહીંયા ઉપર આપણને કહીએ બી આપણે રોકાઈએ તહીંયા આપણને મસ્ત પહાડોનો દૃશ્ય મળે જ આપણને અને તેનું ખાવાનું આપણને એટલું મસ્ત આવું કે બેસીને ખઈએ આમ આપણા બાજુમાં જ આપણે નદીઓ જતી હોય પહાડો હોય કેવ ખૂબ મજા આવે તો બહુ સારી સ્થળ છે એ.
હા અને જો આપડે કોઈને કેદારનાથ બદ્રીનાથ એવું બધું જવું હોય દૂર દૂર તો એ લોકા અહિયાં રોકાય કે આ વચ્ચેનું ગામ છે કે શહેર છે જ્યાં બધા રોકાય અને પછી ત્યાંથી ફાટા પડે કે બદ્રીનાથ જશે પછી કેદારનાથ જશે એવું થાય બધું.
કેદારનાથ જે મંદિર છે એ આપણે શિવા શિવ અહ શિવનું મંદિર સૌથી આમ ઊંચામાં ઊંચું આવે તો આટલું બધું જયા પછી લોકો ત્યાં જવાનું જાય જ કે આટલું આયા છે તો ત્યાં આપણે દર્શન કરતા આઈએ.
તો આપડે કેદારનાથ નો ટ્રેક તો બધાનું એક એ સપનું હોય કે કેદારનાથ નો ટ્રેક કરે, ત્યાં જઈને ગોરીકુંડ જોવે, કે ગુપ્ત કાશી જોવે એ બધું બધાનું એક આમ સપનું જ હોય કે ભગવાન ના દર્શન થાય તો કેટલું ખુબ મજા છે.
હા આપણે કેદારનાથ જોડે જોડે આપણે બદ્રીનાથ ટેમ્પલએય છે કે બધા લોકો તહીં અહીં ફરતા ફરતા જાય કે કેદારનાથ જોડે જોડે બધા અલગ અલગ બદ્રીનાથ બીજા બધા મંદિરો બી તહીંયા ઉપર જતા જાય.
હા અને પેલું સરસ્વતી નદી ના કિનારે જાય કે પછી ત્યાંના છેલ્લું જે વિલેજ છે આપડે ભારત દેશનું માના વિલેજ કરીને એ જોવા પણ ત્યાં જવાય, એ તો એટલું ખૂબ સુંદર આમ એટલું સુકૂન વાળી જગ્યાઓ હોય કે આપડે પહાડોમાં જઈએ ને તો ખોવાઈ જઈએ એવું એવું જગ્યાઓ છે બધી.
હા તો અહીંયા તમે માના વિલેજ બોલ્યા એની નજીક નજીકમાં જ વ્યાસ ગુફા છે, પછી આપણને સરસ્વતી જે રિવર છે તે બી ત્યેથી જ જોવા મળે આપણને.
હા અને આપડે આમ ઓલી કરીને પણ જગ્યા છે ત્યાં એટલું બધું સ્નો પડે કે સ્નોમાં છેને બધા ત્યાં સ્કી કરે, પછી સ બધા સ્નોમાં રમે, બરફમાં રમે, કે આપણને એવું લાગે કે આપણે ભારત દેશમાં નથી આપણે કઈ બાર છી, ત્યાં એટલો ખુબ નજારો હોય કે બધા ત્યાં રમતા હોય અને આમ બધા એટલા દૂર દૂર થી અહિયાં બધા આવે આવી જગ્યાઓ એમાં ફરવા માટે.
હા આપણા ભારતમાં તો કાસ્કિંઈંગને બધું કેબલ કાર રાઈડ બધું ઓછું છે તો આ બહુ ખૂબ આનંદ છે આપણા માટે કે બધા લોકો જાય તહીંયા ને આ વસ્તુ કરે. એની જોડે જોડે તમને ખબર વેલ્યુ ઓફ ફ્લાવર્સ નો એમ બી જ જગ્યા છે તેંય તો એને તો આપણે યુનેક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ બી કહેવામાં આયું છે.
હા કારણ કે ત્યાં આપણને એટલા અમુક જે એવા ફૂલો જોવા મળે જે નોર્મલી બધે જોવા નહીં મળતે, એટલા ઓછા જોવા મળતા ફૂલો મળે, ને ત્યાં જે બધા આપણે ટ્રેક કરવા જઈએ ને તો તો આમ એવી મજા આવે કે ત્યાં વધારે આપણે ચોમાસામાં જઈએ તો છે ને આપણને ફૂલવૂલ વધારે દેખાય છે અને ત્યાં સાદું ખાવાનું ખઈએ અને ત્યાં રહીએ ટેન્ટમાં તો તો ખુબ જ મજા આવે.
અહીંથી આપણે પછી એ બધું કરીને આપણે પાછા રિષિકેશ આવ્યા તો રિષિકેશથી નજીક જ બાજુમાં જેને મસૂરી છે કે આપણે તહીંયા મસ્ત આમ હિલ સ્ટેશન છે જ્યાં આપણે ઉપર જઈને આ મસ્ત શાંતિથી કોઈ બી આપણા રહેવામાં અને આપણે બધે નજારો જોઈએ ને શાંતિથી આમ આરામ કર્યા આટલું બધું ફર્યા પછી તો એ બી ખૂબ મજા આવે આપણને.
હા ત્યાં છી કે આપડે મસુરી જઈએ તો મોલ રોડ તો જવું પડે પછી. કન હિલ જવું પડે. એવી બધી જગ્યાઓએ આપણે જઈએ કે ખાવા જઈએ ત્યાં બધા કેફે છે, ત્યાંનું ખરીદી કરવાનું છે કે, મોમોસ ખાવા જઈએ ત્યાં આપણે કે ત્યાંની બેકરીની વસ્તુ ઓ પણ બુક ખુબ સારી આવે છે એવું મને સાંભળવામાં મળ્યું છે, તો એવું બધું તો થાય જ.
હા તે એનું મેં અહ એક ઘનહિલ કરીની જગ્યા છે જેનું મેં એવું સાંભળ્યું છે કે તહીંયા આપણે આમ ઉપર જઈએ તો આપણે વાદળોની વચ્ચે હઈએ ને એવું લાગે કે આજુબાજુ આપણાં વાદરો છે ને આમ એટલું આમ એવું મેં સાંભળ્યું છે કે આમ ખૂબ આમ આપણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા છે એવું આપણને લાગે.
હા હવે આટલું બધું જઈએ તો પછી નૈનીતાલ જવું જ પડે કે બધું એક જ રસ્તા માં આઈ ગયું કે રિષિકેશ થી ચાલુ કરીએ એટલે પછી આ બધી જગ્યા એ જઈએ જતા જઈએ કે નૈનીતાલ જઈએ તો ત્યાં આપણેે બધું બોટિંગ કરીએ. કે ખરીદી કરવા જઈએ ત્યાં પહાડો ના સુંદર નજારા જોઈએ. પછી નૈની કરીને તળાવ છે, તળાવ જોઈએ બધા. પછી ત્યાં ખાવા જઈએ નૈનીતાલમાં કે ત્યાંનું ફેમસ વસ્તુ બધે મોમોસ તો પહાડોમાં હોય, મેગી હોય. એ બધું ખાઈએ એટલે આમ મજા આવી જાય.
એ બી વાત સાચી છે. આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો તો આપણે ત્યાં બધી એટલી બધી ખૂબ જગ્યાઓ છે આપણે જઈએ જઈએ ત્યાં આપને પહાડો મળે, નદીઓ મળે, કેટલો બધો બરફ મળે તો આપણે વાત કરીએ એનું આમ કોઈ માપ જ નથી કે આપણે બધી જગ્યાઓની વાત જ કરતા રહીએ.
હા એ તો છે જ આપણેે બરાબર છે તમારી વાત ફરી ક્યારે વાત કરીશું આના પર આપણે.
હઉં-હઉં.